હલો.
હા બોલો બોલો કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસક ફરવા ઈ જો ફરવા પ્રવાસ ની વાત કરતા તા
હા એટલે જ મેં તમને ફોન કર્યો પહેલા આવો ચલો વાત કરું કે આપડે પ્રવાસ થી આમને જવામાં કેટલી મજા આવે પણ એમાં ઘણી બધી બાબત એવી હોય છે કે જે આપણને પ્રવાસ જઈએ તો આપણને શીખવા મળતી હોય છે તો મને થયું લે ચર્ચા કરું કે પ્રવાસ થી કઈ કઈ વસ્તુ શીખવા મળે છે.
હા એ તો સાચી વાત છે. અને પ્રવાસ તો કેવું કે એમાં દરેક વ્યક્તિને આમ ગમ ગમતો જ હોય છે કોઈને પહાડ ગમે તો કોઈને દરિયો ગમેને કોઈને જ સ્થળો હોય અહ ઈ પણ એ લોકોને ગમતા હોય.
સાચી વાત છે અને પ્રવાસ એટલે માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવું નહીં નહીં પરંતુ નવા અનુભવો અને નવા જ્ઞાનની એક સફર છે.
હા એ તો સાચી વાત છે.
કારણ કે આપડે પુસ્તકોનું જ્ઞાન તો મેળવતા જ હોય છે પરંતુ પ્રવાસે આપણને પુસ્તકની બહારનું જ્ઞાન આપે છે.
હા.
અને એ વ્યક્તિના વ્યક્તિત્વના વિકાસમાં ખૂબ જ મહત્વની ભૂમિ- અહ ભૂમિકા ભજ અહ ભજવતું હોય છે કારણ કે પ્રવાસ એક એવો શિક્ષક છે જે પુસ્તકો કરતાં પણ આપણને વધુ જીવનનો અનુભવ કરાવે છે. કારણ કે આપડે ઘસે બહાર પ્રવાસે જતા હોય છે તો ઘરે તો આપણને કેવું કે બધી સુખ સુવિધા સારી મળતી હોય છે સારું જમવાનું સારું રહેવાનું સારી રીતે સૂવા અ અને ઓઢવા કરવાનું મળી જતું હોય છે. પરંતુ ઘણી વાર આપણે જઈએ છે કે, પ્રવાસમાં બહાર જયો તો આપણને એ બધું એટલું સારું નથી મળતું. એટલી સારી ઘર જેવી સુવિધા નથી હોતી છતાં પણ આપણે અ કઈ રીતે એવી પરિસ્થિતિમાં પણ અનુકૂળ રહેવું કંઈ એ રીતે પરિસ્થિતિ તમનો સામનો કરવો એ બધું આપણે જો પ્રવાસ કરશું તો જ આપણે શીખી શકશું.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને પ્રવાસ નો હેતુ પણ માત્ર ખાલી મનોરંજન નહી હોતો પ્રવાસ આપણને જીવન ના એવા પાઠ ભણવતો હો કે હોય છે જે આપ
સાચી વાત છે તો તમારી અને અ ન નવી જગ્યા જોવાનો મોકો તો મળે જ છે પણ ત્યાં ના જે વિવિધ લોકો છે. અને તેમની જીવનશૈલી વિશે પણ આપણને જાણવા મળે છે. ત્યાંની ઇતિહાસ સંસ્કૃતિ અને પરંપરાઓના એ નજીકથી જોઈ અને સમજી શકીએ છે. પુસ્તકોમાં તો આપણે વિવિધ જગ્યા એની સંસ્કૃતિ ઇતિહાસ પરંપરાઓ વાંચતા જ હોય છે. પરંતુ જ્યારે આપણે અ રૂબરૂ જઈને એ વસ્તુઓ નજીકથી જોઈએ. તે ખૂબ સારી રીતે આપણે સમજી શકયે છે અને એનો અનુભવ પણ કરી શકયે છે
હા એ તો ખબર એટલા જ બધા જોડાઇ શકયે છે આપણને પહાડો નદીઓ જંગલ હલો તને દરિયા કિનારે એવા જોઈને કુદરત સાચું સુંદર છે તે સાચું એ આપણે અનુભવ કરતા હોઈએ છીએ અને આ અનુભવ તો બ બ ઘણી પ્રેરણા આપતું હોય છે.
સાચી વાત છે અને, અલગ અલગ રાજ્યો છે અને દેશોની ભાષા હોય ખાણી પીણી હોય પહેરવેશ અને તહેવારો વિશે પણ જાણકારી મળે છે આપણને અને અન્ય સંસ્કૃતિ પ્રત્યે આપણી આદરની ભાવના વિકસેે છે
હા એ વાત છે અને પ્રવાસ દરમિયાન તો આપણને ઘણી ન નવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડ પૈસાને પણ
સાચી વાત છે અને એના જ લીધે પછી આત્મનિર્ભરતા પણ વધતી હોય છે કારણ કે, જ્યારે આપણે પ્રવાસમાં જઈએ છીએ. આપણા માતા-પિતા વિના આપણા મિત્રો સાથે જઈએ છીએ. કાં તો કોલેજ અને શાળામાંથી જઈએ છીએ ત્યારે આપણે પોતાની જવાબદારી જાતે સંભ અ સંભળ બધા શીખીએ છીએ કારણ કે જો આપણે આપણા પરિવારજનો સાથે જઈએ. તો આમ મોટે ભાગે આપણે જોઈએ છે આપણા માતા પિતા જ આપણી બધી જવાબદારીઓ સાચવી રહેતા હોય છે. પણ જ્યારે આવી રીતે આપણે, એકલા શાળા કોલેજ માંથી જઈયે તો આપણે બધી પોતાની જવાબદારીઓ જાતે સંભાળતા શીખીએ કે છે સમયનું આયોજન અને મુશ્કેલ મુશ્કેલીનો સામનો કરવાની આપણી ક્ષમતા પણ વધે છે એના લીધે
એ પણ મને સાચી છે અને આપડે તો પ્રવાસ દરમિયાન કઈ કઈ વસ્તુ આપણા માટે જરૂરી છે. એ પણ શીખીએે છીએ.
હા સાચી વાત છે અને એ બધા સાથે જો આપણા આપણા મિત્રો સાથે જઈએ તો આપણે એક આપણા જીવન ભર માટે એક યાદ પણ એક બની જાય છે સારી એવી. કે હા હું મારા મિત્રો સાથે ગઈ હતી અને ખૂબ મજા કરી હત તી ખૂબ શીખવા મળ્યું હતું.
એ તો સાચી વાત છે. અને આ દરમિયાન આપણા સંબંધો પણ મજબૂત બનતા હોય છે પરિવારમાં. મિત્રો સાથે કરેલું પ્રવાસ માત્ર મજા જ નથી આવતો પણ એકબીજા ને જે બધી સામે તે સમજવાનું છે, એ પણ આપતું હોય છે. અને સાથ ત્યારે આમ જીવન ભરની યાદ બની જાય છે.
સાચી વાત છે. અને આપણી વ્યવહાર અ વ્યવહાર ની કુશળતા પણ વધે છે. કારણ કે આપણે નવા લોકો સાથે વાતચીત કરવાની તક મળે. અને સંવાદ, કૌશલ્ય અને આત્મવિશ્વાસ પણ વધે આપણો. અને આપણે જો પ્રવાસી તો આપણને પ્રકૃતિનું મહત્ત્વ પણ સમજાય છે. કારણ કે પહાડ, જંગલ, નદીઓ. અને દરિયાઓ જોઈને પર્યાવરણનું મહત્ત્વ સમજાય છે કે પર્યાવરણને જાળવણી કરવી કેટલું જરૂરી છે. કુદરત પ્રત્યે પ્રેમ અને જવાબદારી આપણી વધી વધે છે. અને જો આપણે ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈએ તો આપણને દેશના ઇતિહાસ વિશે પણ ઘણું જાનવા જાણવા મળે છે. અને મહાન વ્યક્તિઓ વિશે પણ ઘણું જાણવા મળે છે કે જે મહાન વ્યક્તિઓ હતા એમણે આ ઇતિહાસ બનાવવા પાછળ કેટલી મહેનત કરી છે.
હા એ તો સાચી ઘણી સાચી વાત કીધી તમે. અને પ્રવાસ દરમિયાન તો આપણે સહનશીલતા અને અનુકૂલન પણ શીખતા હોઈએ છીએ. કે આપણેે જયારે કઈ બાહાર જઈએ ત્યા તો આઉટ ઓફ ઇન્ડિયા કા તો આઉટ ઓફ ગુજરાત યા ક્યાંય પણ જઈએ ફરવા તો આપણને બધી સુવિધાઓ તો પૂરતી મળી રહેેવાની નથી. આપણે આમ સહનશીલ કરવું પડે આપડે જે હવામાનમાં ક્યારેક ખોરાક પણ આપણો અલગ થતો હોય. અને ક્યાંક ભાષા પણ સમજાતી હોય. તો આપડે એ સ્થિતિને કેવી રીતે અનુકૂળ થઈ શકીએ ક્યારેક એ કેવી રીતે સ્થિતિ સાથે આપણે જોડાઈ શકીએ. એ પણ આપણને શીખવા મળે છે.
સાચી વાત છે. અને પ્રવાસથી આપણા જીવનને એક નવો જ દ્રષ્ટિકોણ મળતો હોય છે.
હા
હા
અને પ્રવાસથી તો આપણને જ્ઞાનમાં પણ ઘણો વધારો થતો હોય છે કે આપણે કોઈક સ્થળ ઐતિહાસિક સ્થળ કે ક્યાં હોય તો એ વસ્તુ આપણે જયારે ચોકડીમાં જોયેલી હોય ને એમાં જ ભણેલી હોય છે. જયારે સ હકીકતમાં જયારે આપણે ત્યારે આપણને એક એ હોય છે ને યાદ રેતુ હોય છે હા આ વસ્તુ એ તો આની પાછળ આ ઇતિહાસ છુપાયલો છે એવું.
સાચી વાત છે. અને વિવિધ સંસ્કૃતિના લોકો વચ્ચે એકતા પણ વધે છે અને ભેદભાવ ઘટે છે. અને વિવિધતામાં એકતાનો સાચો અર્થ ત્યારે જ સમજાય છે આપણને.
હા એતો સાચી વાત છે.
અને આપણે પ્રવાસે તો આપણને આર્થિક મહત્ત્વ પણ સારી રીતે ખબર પડે છે. કારણ કે પ્રવાસથી રોજગારી વધે છે પણ અને હોટલ પરિવહન સ્થાનિક વેપાર હસ્તકલાના ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળે છે અનેે દેશના અર્થતંત્રમાં વધારો થાય છે.
હા એ તો સાચી વાત છે અને હાલની જે વાળું થઈ ગયું છે. આપણને થોડો પણ સમય હોતો નહી આપણા પોતાના માટે પણ થોડો નઈ અને ઘણા બધા આપણે જતા હોઈએ છે આપણને આપડા જે તળાવ મેળવવા હોય છે.
સાચી વાત છે તો તમારી આને એક જવાબદાર પ્ર પ્રવાસીઓ તમે તરીકે તમારે અમુક ફરજો બજાવવી જોઈએ જેમ કે પર્યાવરણને નુકસાન પહોંચાય એવું કોઈપણ કામ ન કરવું જોઈએ અને જાહેર સ્થળોએ પણ સ્વચ્છતા જાળવવી જોઈએ. તો તમે કશે જાહેર સ્થળો જઈને કંઈ પણ ખાવાનું ખાવ છો, કે કંઈક પણ તમે બહારથી કોઈક વસ્તુ લો છો તો આવી રીતે કચરો ગમે ત્યાં ના નાખવો જોઈએ ગમે ત્યાં થૂકવું ન જોઈએ. કચરો પણ કચરાપેટીમાં નાખવો જોઈએ. અને સ્થાનિક સંસ્કૃતિ અને નિયમોનો આદર કરવો જોઈએ અને ત્યાંના જે નિયમો છે એનું પાલન કરવું જોઈએ કારણ કે ત્યાં જે નિયમો બનાવ્યા છે એ કોઈક કારણોથી જ બનાવ્યા હશે. અને ખાસ કરીને તો પ્લાસ્ટિકનો ખૂબ ઓછો ઉપયોગ કરવો જોઈએ.
હા એ તો ઘણી સાચી વાતી કીધી ઘણા હોય ક્યાંય પણ
સાચી વાત છે.
અને પ્રવાસ તો આપણને આમ શીખવતું હોય છે કે, હું આપણા ગામ કે આપણા શહેર જ્યાં રહીએ છીએ દરેક સ્થળ કે દરેક વ્યક્તિ છે એને પાસેથી આપડે કઈક નવું શીખી શકાય.
સાચી વાત છે અને પ્રવાસ એ માણસને માત્ર દુનિયા નથી બતાવતી પરંતુ પોતાની જાત ને પણ ઓળખવામાં મદદરૂપ થાય છે.
હા એ તો ઘણી સાચી કીધી તમે. પ્રવાસ જીવનની શાળા છે ને
સાચી વાત છે અને પ્રવાસ આપણને માત્ર સ્થળો જ નહીં પરંતુ જીવન જીવવાની નવી રીત શીખવે. આપણું જ્ઞાન, અનુભવ, આત્મવિશ્વાસ અને માનવતા પણ વધારે છે આપડી.
હા એ તો સાચી વાત છે. અને પ્રવાસ માણસને માત્ર કઈ નવી જગ્યાએ નઈ લઈ જતી પણ કંઈક નવી વિચાર આપતું હોય છે આપણું
સાચી વાત છે દરેક વ્યક્તિ જીવનમાં સમયાંતરે પ્રવાસ કરવો જ જોઈએ.
હા. કે આમ જેટલો વધુ પ્રવાસ કરી એટલું વધારે જ્ઞાન વધે ને એટલું આપણને અનુભવ પણ વધારે મલે.
સાચી વાત છે અને આજકાલ તો આપડે જોઈએ છીએ કે ઘણા જે આપડા માતા-પિતાની ઉંમરના લો કો છે રિટાયર થઈ જાય પછી દુનિયા ફરવા માટે નીકળતા હોય છે. એ સારી બાબત છે પણ આપણે આપણી જે યુવાની છે એ સમયે પણ એટલું જ અ ફરવું જોઈએ. જેનાથી આપણું જ્ઞાન સતત વધતું રહે અને આપણા વ્યક્તિત્વ વિકાસમાં પણ વધારો થાય.
હા સાચી વાત છે, વાંધો નહી સારું સારું છે.
હા હા, સારું ચલો.